હાલો.
હાલો હા કેમ છો ભાઈ.
બસ મજામાં તમે કેમ છો ભાઈ?
અમે મજામાં બસ ચાલી આગળ જિંદગી માં ટેન્શન તણાવ.
આજે જિંદગી માં દેખાયો નથી મતલબ કે આજે કોલેજમાં ભાઈ તું દેખાયો નહી. યાર બહુ યાદ કઈ રીટન હતો મેં.
ભાઈ જ આ દેવાની સર અમને ક ક્લાસ માંથી બાર બાર લગાવી ને. લે જઈને પ્રિન્સિપલ હે લઈ ગયા ને પછી. અમારે વાતચીત થઈ કે આવું આવું છે તો કામ કરવા માટે તમારે કલેક્ટર ઓ ફિસ વલસાડ હે જવા પડશે તો. તમે સાત દિવસ તમે કોલેજ નહી આવશો તો ચાલશે અટેન્ડન્સ બી તમારી પુરાઈ જશે. ને તમારે સાત દિવસ ત કામ કરવા જવા પડશે એટલે. તમે જાજો અહી કે એટલે પછી આજે લેકચર નની ભરાયા.
બરાબર તમારી વાત બરાબર પણ સાત દિવસમાં તો તમને હાજરી મળી જશે. પણ આ બધું નીચાલ છે તે બધું નિયાવર હે તેનું શું કર હે. આ એમપી તો ચાલ નહી તું મારામાંથી કરી બી લ હે પણ જે આ બધું નિહવરવાનું. ટોપિક બધા રહી જાયટે ચલાવના ટારા. હમજ નની પર હે ને જયારે તું વાંચવા બે હે ત્યારે તને તકલીફ પર હે ત્યારે તું શું કરે.
ના બરો વાત તો મારી સાચી છે પણ હવે સિચ્યુએશન જેવી આવી ગઈ છે કે શું કરું. કામો સર બી કીધું કે તમે. સોટ લિસ્ટ સોર્ટ લિસ્ટ મેમ્બર છો તો તમે જ્યાં કામ કરવા પડશે ને પ છી કેમ્પમાં પણ જવા પડશે એટલે અમારે જગ ભ ણતર બગડશે પરંતુ આપણ આપણે એક્ટિવિટી ક કરવામાં બી આપડે એવું. અનુભવ શીખવો જોઈએ જેથી આપણે અગાડી જતા કામ આવે. એમ સરે કીધું અમને.
એકદમ સાચી વાત છે તમારી. અ કેમ્પમાં કઈ યોગા બોગા કરાવવાના કે પછી ખાલી કર હું. પ્રેક્ટિકલ જ કરાવવાના.
ત્યાં ગઈને છે ને, અમારે મતલબ માં ક તાલીમ લેવાની છે તો. તાલીમમાં એવું છે કે. આપને તટતા આવડતું હોય ને, તો તટતા પણ ત્યાં શીખવે પછી. અ અચાનક આગ લાગી હોય, કેશે હોસ્પિટલ માં અને એવું હોય. તા. તમને આગ થી કેવી રીતના બચવાનું, ફાયરબોક્સ છે, તે બધું આપને તેના વિશેે ડિટેલ આપ. અને પછી એમ કીધું કે. તમારે આસપાસના વિસ્તારમાં કેટલાક આવે છે, તો કેટલા ઝેરીલા હોય છે, કેટલાક અજેરીલા હોય. મોટા ભાગે નાઇ પસેન્ટ નજરેલા હોય છે, એમ કે એટલે એની બી માહિતી આપશે, એટલે તમાને જીવનમાં એવું ઘણું. અ ઘણું મદદ મળશે કે, ઉપયોગી ઉપયોગી મળશે કે. આ સાપ, આ આ સાપ ઝેરીલો નથી, એટલે. આનાથી બિયાની જરૂર નથી, એવું સર એમ કીધું કે, આવી આવી તાલીમ આપ આપણે. શીખવાના છે, તો તમે જરૂર આવજો, એમ કીધું.
એકદમ વાત સાચી છે. એટલે કે જયારે બી મને કઈ કેઠ જવાનું હોય તો, તમને લઈને જ જવા પડેશે. કે તમે બહુ જરૂરી સારું. તમે તાલીમ મળવાની કેની, તમને અઠવાડિયાની. એટલે કેથે ભી આમતેમાં જવાનું હોય તો, તમને જ લઇ જવો પડે મારે. હું ભાઈ હહને તમે?
બરાબર, હા, બરાબર છે, તમે બોલાવજો ને એકદા અમે. તમે ખાલી બોલાવશો તો, અમે તાત્કાલિક હાજી હાજર થઈ જઈશું.
એકદમ વાત સાચી છે, હું કેવ ભાઈ દૂર લ આવ્યા કે, પછી કામ નહી કરવાના.
નાત. તો વાત છે, સાત ને મેં સાત ને, આઠે જોવ જ ને, સાત ને સાડા સાત બાજુ આવી લાગુ, એટલે હજુ તો ટાઈમ છે, તેમનો
બરાબર છે. પણ અહીંયા તો બહુ વરષત ચાલ્યા કરે, અમારા બાજુ તો ને, બધું કેટલું ભરાય જેવું બધું ગેલું. ના, જેમાં ગુરુવાનો મંગળવાર નો, પેલો મેરો ભરાયેલો ખબર કે
મતલબમાં કે, મેળો એટલે હટ બજાર ભરાય તે કે?
હ, હા, હા, ઓટોવારો ભરાટો તે તેની વાત કરો.
બરાબર છે, આટલા વરસાદ મેં અમે ભરાયેલો?
શાકભાજી વાળા છે, વરાપન વાળા છે, અમુક તો બધા રે તમ બજેટ શનિવારે ભરેને?
હામા બાજુ શનિવારે ભરાય છે ને, બહુ વરસાદ હોય તો, બહુ આમ કોઈ ખસ્સું એવું, વેચવાના આવે.
બરાબર છે, પણ શાકભાજી વાળા ટાવટા જ. હા, કેમકે શાકભાજી ની મળે તો લેવાના શુ? લોકો ખાવાના શું?
બરાબર છે, એ વાત બી તમારી સાચી છે કે, આપડે મુખ્ય ખવાર શાકભાજી જ છે, તો શાકભાજી વિના તો ખોરાક કધૂરો છે, એટલે શાકભાજી વાળા તો આપડે આવે છે, પરંતુ જે આપડો આ ફર્ટ પાસ છે, ત્યાં આપડે તે લોકો કોઈ કોઈ જ આવ વરસાદમાં બહુ ની આવે.
બરાબર છે ને, શું કેવો તમે? ઓગણીસ વર્ષ ના થઈ ગયા છો, તો તમે બાઈક કઈ ગાડી શીખો? કે કેથે જવામાં, ઘેર વાળાને મદદ જ પડે.
બરાબર છે, તમારી વાત એકદમ સાચી છે. હ, મેં ગાડી શીખી છે, પરંતુ અડધી-અડધી આવડતી છે તો. અવડે તો ટાઈમ નથી મળતો, પરંતુ જયારે બી ફ્રી ટાઈમ મળે છે, તો મેં ગાડી શીખ પણ પ્રયત્ન કરું છું ને, અડધી અડધી આ ટાઈમ તો ફિફી પસેન્ટ તો આવડી જ ગઈ છે, એટલે બાકીના પસેન્ટ બી શીખી લે છે, સારું કેવાય, ગાડી બી શીખવાની આપડી એક્સપિરિયન્સ લેવું જોઈએ.
બરાબર છે, તમે સ્કૂટી કે પછી બાઈક
હા, સ્કૂટીમાં સ્કૂટી માટે એવું ને, આપડે કે ગિયર વગર આવે, એટલે આપડે બ્રેક ને, એક્સલેટર પર જ આપણે મેન ધ્યાન આપવું જોઈએ, અને પેલી ગિયર વાળી ગાડી આવે છે, તેમાં જરાક આપડે બધું ગિયર કે રીતના પછી પછી ક્લચ ને બ્રેક ને, બધું આપણે તે મને ધ્યાન જ છે, પરંતુ એકાદ દિવસ ફ્રેન્ડ જોડે શીખી લઈ છે, પણ ટાઈમ શીખી લે છે, પણ
બરાબર ને, અત્યારે બી તમે આરટીઓમાં એક્ઝામ આપવા જાઓ ને? ચોમાસામાંની જાટા તો લીસરી જાટું છે, ટન પેલો જીરો. એ આથરો પાડવામાં તમને તકલીફ પડશે. એટલે કઈ આપડી રજા હોય ને, ત્યારે જ જવાનું, જેમ કે ઉનાળામાં એ પરફેક્ટ હોય. ને મંગળ બુધવાર એવો કઈ સમય સિલેક્ટ કરવાનો, એમાં હું થોરોક બીરો છે હોય એમ, આપડી પરીક્ષા માર્ચમાં પટવાની એટલે જ જવાનું. કે બધા માર્ચ માટે બીજા બધાની પરીક્ષા રહેેવાની, એટલે આપણેે આપણા હિસાબથી ઘે જવાનું ફટાફટ. તે પેલા પેલી બી પરીક્ષા આપવાની છે હ, પેલી. કોમ્પુટર આપ્પાનું, કોમ્પ્યુટર પર આપવાની તે ટેપ ડાઉનલોડ કરીને આપી લેવાનુ.
બરાબર, પેલા લર્નિંગ લાયસન્સ કરાવવા પડતું હશે ને, કાચું લાયસન્સ કરાવ પછી પાકું લાયસન્સ. કરાવવા પડે ને?
અ બરાબર, પેલા લર્નિંગ તાર આપવા પડ હે, એમાં તારા ચૌદ અ કેટલા પંદર કે, વીસ માંથી તારા બાર કેવા કઈંક ખરું પરવા જોઈએ. અવેતો નવ થઈ ગયા. પંદર માંથી કે નવ કે એવા કઈ ખરા પરવા જોઈએ ને, એ આ આપણા નવે નવ હાચા પડે ને, એટલે ઓટોમેટિક આપણું પટી જ જાય. હા, એટલે તું પાસ જ થઈ ગયો ગણાય.
હું વાત કરું છું, એ સિસ્ટમ સારી કેવાય કે, આપડે પંદર માંથી નવ માર્ક લાવવું કેવાય એ આપણા માટે સારું સિસ્ટમ છે, એટલે કોઈ પણ આમ જરાક. જે જેને ન આવતો હો, તે નવ માં કે પાસ થઇ જાય, તો બહુ સારું કેવાય એના માટે.
હ, વાત તો સાચી છે તમારી. અને આજે હાર આપડો દોસ્તાર દેખાયો નહી, ભાવેેશ તો હતો પણ બીજા પ્ર ભારગ કરીને. દોસ્તાર આજે દેખાયો નઈ, વધારે પછી છેલ્લે જોવો મયલો.
બરાબર, ભાવેશ તો સવાર થી મને પણ નથી દેખાયો, મેં ફોન કર્યો હતો તો કે પાર્કિંગમાં આપને, આપડે મળીશું કે તો સવારે પણ ન હતો ને, પછી બપોરના ગાળામાં પણ ન દેખાયો, મને પણ ન દેખાયો.
બરાબર, એનો તો હું કામ ગેમ રમ્યા કરવાનું ને, અમુક લેક્ચર ભર્યા કરવાનું. બસ, બીજું હું આજે તો ટોન લેક્ચર અ તોણકા ચાર લેક્ચર ભયરા. કે છેલ્લો રિસેસ પછી સ્ટેટ ન ભયરો લેકચર પછી ગેલાઈ ગયા. અને હાર વરાહટ ગમે ત્યારે આગ લાગે. વરહાદ નની હો તો અમે આજે નીકળ રહ્યા હ અગિયાર વાગે. ત્યારે વરસાદ ની હોટ એટલે અમે કહ્યું કે ફટાફટ નીકળી જાય. પછી અડધે રસ્તા આવયો એટલે એકદમ વધારે હવા લાગ ગયો. ફટાફટ ઉભી રીયા ઝારવા નીચે. રેકોર પેહરયો નેના પહોંચ્યા દમે વિંડાઈ ગયો. આ વરહાદ તો ગમે ત્યારે આવી લાગે. તો બધું ભરાઈ જાય તેનો બો બીખ લાગે. કે આ બધું ભરાઈ જાય ને તો સાયલન્શરમાંની આવવા જુઈએ. સાયલેન્સર માં જો આવી લાગે ને તો બાઈક. ટચ બંધ થઈ જાય હ ને મારાથી અવા હ ને ની આમ જવા હૈ કે ની તેમમ જવા હે. પછી મારીતા વાત લાગી જશે એટલે આ ચોમાસામાં એવું ભરી કામ કે વર. વરહાદનું પાણી સાયલેન્સરમાં ની જવા જોઈએ. તો ઠંડક જ એટલી બધી લાગે. કે પછી સારા હમરાં વાંચવાનો ભી કંટારા વ્યા કરે. તો શું કરાય આજે વાચવા ટપર છે આજે દાખલા કરાવ્યા છે. તને મોકલવા બી પરહેને મારે.
હા, તમે જ્યાક પિક્ચર સેન્ડ કરી મુકજો ન કે આજે શું શું ભણાવ્યું ને દાખલા શું શું ગણાય્યા. ને તમે કીધું કે વરસાદ થાહે, વરસાદ નો કોઈ ચોક્કસ સમયગાળો રહેતો નથી એ. અચાનકમાં આવી શકે છે. તે આઇ તે પ્રમાણે આપણે... સાવચેતી રાખવી જોઈએ કે પાણી ન ભરાઈ જાય ત્યાં આપડે જવું ના જોઈએ અને, વધારે પડતું બાર, જવા જેવું હોય તો જ નહી જવા જેવું હોય તો આપડે, જવાનું ટા ટાળ ટાળવા રાખવાનું.
બરાબર છે, અને... એકદમ બરાબર જ વિચાર છે ને નહી જવાનું. પણ ઘેરમાં રહેવાનું બી બહુ કંટાળો આવે. કઈ બી આમ બજારમાં કઈ લાવવાનું હોય કઈ બી આમ તેમ શાકભાજી કે બધું કઈ લાવવાનું હોય. તે હારા લવાવાનું જ નહી, તે હારો વરસાદ કેટલો છે, એટલે તકલીફ પડે. તમે કેવી રીતને એટલે કેવી રીતના તમે લાવો?
અ એમાં તો આમાં તો... શનિવારે ઓટો બજાર ભાય છે તો અમે અગાડી કીધું તેમમ તો અમે... તે માટે શાકભાજી લઈ આવી પછી નાની... મારી વલસાડ જાય છે તો તે વલસાડ થી શાકભાજી લેતા આવશે, અઠવાડિયામાં બે વાર જાય એટલે પછી તે પ્રમાણે... શાકભાજીને એમ લેતા આવે એટલે અમે ત ટઈમે જ લાવીએ.
એકદમ વાત સાચી છે. અમારે તો ડેલી કઈ લાવ ટુર રવા પરે એટલે હું અમાર બી નજીક જ છે. સો મીટર જેટલું કે છે તો અમારું હું દાદી હું... કેરા વેચે કે નહી એટલે બીજા ના છે બીજા ના વેચે. ત્યાં જાય કેની બજારમાં એટલે બહુ... બટાકા એ બધું આમ લઇ જાવ, મરચા છે, આદુ છે, એવું બધું લઇ જ આવે. નમુક શાકભાજી અને કઈ માછલા બી કઈ બી હોય ને, તો તમે લેવા જવા પડે. કે એક-બે દિવસ ચાલી રહી, એક દિવસ પણ હ ના છે ને, અમે હું કરીએ ખબર? રાતમાં અમે કઠોરે જ ખાય, હવારે શાકભાજી ખાય. રાતના કઠોર જ ખાય, બધી દાળ છે ને, બધું મગ છે. એવું ધુજ ખાય ચણાની દાળ, મગની દાળ. શીંગ દાળ, એવું બધું જ ખાય, અમે જ પેલાથી એવું જ સારું કેવાય ને? કઠોળ ખાવાનું.
બરાબર છે. હલો, ક્રિશભાઈ મેં તમને એમ કેતો હતો કે, જે કામમાં છે, તો પછી આપડે કાલે ફોન કરીશું તો. કાલે મળશું, એમ કે ચાલો.
હમ્મ, ચાલ.